હલોવ
કેમ છો.
બસ એકદમ મજામાં તમે કેમ છો
હુબી મજામાં આજે આપણે ગુજરાતી ખોરાકની એક ખુબ જ રસપ્રદ પરુ પરા વિશે વાત કરીએ.
કઈ પરંપરા
ઋતુ પ્રમાણે બદલાતો ગુજરાતી ખોરાક
વા આ તો ખૂબ સરસ ટોપિક છે ગુજરાતી લોકો હંમેશા ઋતુ અનુસાર પોતાનો ખોરાક બદલતા આવ્યા છે.
બિલકુલ આજે ઘણા લોકો આ વસ્તુ ભૂલી ગયા છે પણ આપણા પૂર્વજોને આની પાછળનું સાયન્સ ખબર હતું.
સાચી વાત ચાલો પેલા ઉનાળા ની વાત કરીએ
હા ઉનાળામાં ગુજરાતીમાં ઘણો ગરમી નો માહોલ હોય છે એટલે શરીરને ઠંડક મળે એવો ખોરાક ખાવામાં આવે છે.
જેમ કેક છાશ
હા છાસ તો દરેક ગુજરાતી ઘરનું અમૃત કહેવાય.
મારા ઘરે પણ રોજ જમ્યા પછી છાાસ પીવામાં આવે છે.
છાસ પાચન સુધારે છે અને શરીરમાં પાણીની કમી પૂરી કરે છે.
એના શિવાય બીજું શું ખાસ હોય?
આપનો સૌનો મનપસંદ કેરીનો રસ
હા આમરસ એ તો મને ખુબ ભાવે છે.
બિલકુલ ગુજરાતી લોકોને આમરસ બહુ ગમે છે.
આમળસ સાથે પૂરી ખાવાની મજા જ અલગ હોય છે.
હા પણ સંતુલન પણ જરૂરી છે વધુ આમરસ પણ નથી ખાવું
ઉનાળામાં કકડી તરબૂજ અને ખરબુજા પણ ગણું ખાવામાં આવે છે.
હા આ બધા શરીરને હાઈડ્રેટ રાખે છે.
તે ઉનાળામાં ઓછું તેલ અને ઓછા મસાલો ખોરાક ખાવો
હા આ એકદમ યોગ્ય સલાહ છે.
હવે ચોમાસા ની વાત તરી એ
હા, ચોમાસામાં પાચન તંત્ર થોડું નબળું બને છે.
એટલે બહારનું ખાવાનું, તલવું જોઈએ.
હા, આ ઋતુમાં ગરમ, અને તાજો ખોરાક સૌથી સારો
મારા ઘરે ચોમાસામાં બચિયા બહુ, બને્યા
ભજીયા અને ગરમ ચા તો ગુજરાતી લોકોની ફેવરેટ જોડી છે.
પણ રોજ નથી, ખાવા જોઈએ
બિલકુલ નહીં, સંતુલન ખૂબ જરૂરી છે
ચોમાસામાં આદુ અને લસણનુ પણ વધારે, ઉપયોગ થાય છે.
કારણ કે, એ રોગ, રોગ પ્રક્રિયા શક્તિ વધારે છે.
મારા, નાના કે છે કે ચોમાસા સફાઈમા પર ખાસ ધ્યાન રાખવી પડે છે.
સમયે બેક્ટેરિયા અને ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે.
એટલે તાજું, અને ઘરનું બનાવેલું જમવું જોઈએ
હવે, શિયાળાની વાત કરીએ.
આ મારી ફેવરિટ સીઝન છે.
મારી પણ કારણ કે
કારણ કે, આ સિઝનમાં ઘણી સ્વાદિષ્ટ વસ્તુ મળે છે.
જેમ કે ઊંધિયું.
વા ઊંધયું, તો ગુજરાતી ન સ્થાન છે.
ઊંધિયામાં ઘણી, બધી શાકભાજીનોો ઉપયોગ થાય છે
અને એનાથી શરીરને ઘણું પોષણ મળે છે.
શિયાળામા આ આદાડિયા પાક, બ અડદિયા પાક પણ બને છે.
હા, મારા ઘરે મમ્મી ખાસ બનાવે છે.
હોન, ના લાડ્ડુ મેથી પાક અને સુખડી પણ બને છે.
આ બધી વસ્તુ શરીરને ગરમી, આપે છે.
હાવ, આપણા પૂર્વજો ખોરાકને દવા તરીકે જોતા હતા.
હા, સાચી વાત આજે સાયન્સ, પણ આ વાતને સપોર્ટ કરે છે.
હા, એટલે ગુજરાતી સિઝનલ ફૂડ માત્ર સ્વાદ નથી, પણ આરોગ્ય પણ છે.
મને લાગે છે, કે આપ આપણે, આ પરંપરા ફરીથી અપનાવી જોઈએ
બિલકુલ સાચ પયું.
આજે ફાસ્ટ ફૂડના, કારણે લોકો ઋતુ અનુસાર ખાવાનું ભૂલી ગયા છે.
હા, અને એના કારણે લાાઈફસ્ટાાઈલ ડિશિઝ પણ વધી રહી છે.
એટલે નેચરલ, અને લોકલ ખોરાકને ઇમ્પોર્ટન્સ આપવો જોઈએ.
હા, જે ઋતુમાં જે, મળે એ ખાવું એ સૌથી સારું સિદ્ધાંત છે.
આપણા પૂર્વજોની, આ ખૂબ મોટી શિખામણ છે.
હા, અને આ પરંપરા આગામી આગામી પેઢી સુધી પહોંચાડવી જોઈએ.
હા, હર્ષ મને એક પ્રશ્ન થાય છે, આપણા પૂર્વજો ઋતુ પ્રમાણે ખોરાક પસંદ કરતા હતા, એની પાછળ કોઈ ખાસ કારણ હશે.
હા, ખૂબજ મોટું કારણ હતું, તેમને પ્રકૃતિને સમજી હતી, શરીરની જરૂરિયાત ઋતુ પ્રમાણે બદલાય છે.
હોડું તું સમજાાવ.
ઉદાહરણ તરીકે ઉનાળામાં શરીરમાંથી ઘણું પાણી અને ખનીજ તત્વો નીકળી જાય છે, એટલે ઠંડક આવતો અને પાણીથી ભરપૂર ખોરાક ખાવામાં આવે છે.
એટલે છાસ તરબૂશ, અને કાકડીનું મહત્વ વધે છે.
બિલકુલ, અને લીંબુ પાણી પણ ઘણું ઉપયોગી છે.
મારા ઘરે ઉનાળામાં રોજ લીંબુ, શરબત બને છે.
આ એક સારી આદત છે.
હવે મને એક છે ગુજરાતના દરેક ભાગમાં સિશમ ફૂલ સમાન હોય છે.
ના પ્રદેશ પ્રમાણે પણ થોડો ફેર હોય.
ઉદાહરણ આપો.
કચ્છમાં સુૂખો માહોલ હોય છે. એટલે ત્યાં અલગ પ્રકારનો ખોરાક મળે છે, કાંઠિયાવાડમાં તીખો અને ઉઊર્જા આપતો ખોરાક વધુ જોવામાં મળે છે.
હા, સુરતમાં પણ ખોરાકની અળગ જ ઓળખાણ છે.
હા, પણ સિઝનલ સિદ્ધાંત લગભગ દરેક જગ્યાએ એક સમાન જ છે.
આજે સુપર માર્કેટમાં બધી વસ્તુ બધી ઋતુમાં મળી જાય છે.
એ સાચું છે. પણ બધી વસ્તુ દરેક ઋતુમાં શરીર માટે યોગ્ય હોય એ જરૂરી નથી.
એટલે નેચરલી જે સીઝનમાં ઊગે એ ખાવું વધુ સારું આપણા માટે.
બિલકુલ.
આજે લોકો ઇપોટેડ ફૂડ પાછળ પણ ઘણા પાગલ થઈ ગયા છે.
હા, પણ લોકલ અને સિઝનલ ફૂડ ઘણી વાર વધુ પોષક અને સસ્તા હોય છે.
આ તો આર્થિક રીતે પણ ફાયદાકારક છે.
હા, ખેડૂતોને પણ સપોર્ટ મળે છે.
મને દાદીની એક વાત યાદ આવી.
શી વાત?
તેઓ કેતા કે રસોડું એ ઘરનું પહેલું દવા ખાનુ છે.
વાહ, કેટલી સુંદર વાત છે.
કારણ કે સાચો ખોરાક ઘણી બીમારીને આવતા પહેલા રોકવામાં મદદ કરે છે.
એકદમ સાચું.
સ્કૂલમાં આ વસ્તુ વધારે શીખવી જોઈએ.
હું પણ એ જ માનું છું.
આપણે ન્યુટ્રિશન વિશે શીખીએ છે પણ પરાગ ગના ઓછું શીખવામાં આવે છે.
અને આ બંને વસ્તુ જોડાયેલી છે.
હા બિલકુલ.
હવે એક બીજી વાત કરીએ સિઝનલ વેજિટેબલ્સનું પણ ઘણું મહત્વ છે.
જેમ કે
શિયાળામાં લીલવા. પાપડી. મેથી. ગાજર અને બીટ.
ધાણા પણ કેટલાક સિઝનલ શાક મળે છે.
હા અને ઉનાળામાં દૂધી, તુરિયા અને પરવર પણ ઘણા લોકો ખાય છે.
મારા નાના હંમેશા કહે છે કે પ્લેટમાં રંગબેરંગી શાક શાકભાજી હોવી જ જોઈએ.
આપણ એક સારી આદત છે.
કારણ કે દરેક શાકમાં અલગ પોશાક તત્વો હોય છે.
બિલકુલ.
હવે મને એ કે તું આપણે રોજ ટ્રેડિશનલ ખોરાક જ ખાવો જોઈએ?
ના એવો કાઈ નિયમ નથી. સંતુલન સૌથી મહત્વપૂર્ણ છે.
એટલે ક્યારેક પીઝા અને બર્ગર ખાવામાં કોઈ પ્રોબ્લેમ નથી. નહી?
જો મર્યાદામાં હોય તો બિલકુલ પ્રોબ્લેમ નથી.
પણ રોજ ફાસ્ટ ફૂડ નથી ખાવાવું જોઈએ.
હા, ફાસ્ટ ફૂડને ઓકેજનલ ફૂડ તરીકે જોવું જોઈએ.
અને સિઝનલ ગુજરાતી ફૂડ અને રેગ્યુલર લાઈફસ્ટાઈલનો ભાગ બનાવવો જોઈએ.
આ સૌથી સારી રીત છે.
મને લાગે છે કે આ પરંપરાને સોશિયલ મીડિયા દ્વારા પણ પ્રમોટ કરી શકાય.
હા આજની યુવા પેઢી ટેકનોલોજી સાથે જોડાયેલી છે.
એટલે આ સંદેશ પણ મોડન રીતે પહોંચાડવું જોઈએ આપણે
બિલકુલ પરંપરા અને ટેકનોલોજી સાથે સાથે એકદમ ચાલી શકે છે.
મને આ વાત બહુ ગમી છે.
મને પણ
હા.
ચાલો તો પછી આવો રસપ્રાદ વિષય પર પાછું વાત કરીશું ખુબ આનંદ આવ્યો
હા મને પણ ખુબ આનંદ આવ્યો આપડે ચોક્કસ વાત કરીશું ચલો મળએ આવજો.
આવજો.